હલો.
હા, બોલો.
હા હા શું કરો છો, મજામાં?
કેમ છો?
બસ સારે તમે કો.
બસ જુવો, જમીને બેઠા છે.
એવું છે હમ્મ હમ્મ.
હા, શું કરો છો તમે? અમે આજે શાક ને ભાખરી બનાય્યું તું દૂધ
હમ્મ, હમ્મ.
તમે?
બસ અમારે તો ખીચડી હતી અને શાક હતું આજે કશું બનાય્યું નથી બહ આજે ને સારું નથી લા હા એ છે.
અચ્છા, બરાબર. હા, પાછું વરસાદની સિઝન ચાલુ થઇ ગઈ છે ને.
હમ્મ, તમારે ત્યાં છે વરસાદ?
અમારે પણ ત્યાં વરસાદ છે, ચાલુ જ છે.
હમ્મ હમ્મ હા અમાર હમાર થોડો પડ્યો ને પછી પાછો બંધ થઈ ગયો.
એવું?
વરસાદ આમ એક રીતે સારો પણ વરસાદમાં તો કેટલી સ્વચ્છ તા રાખવી પડે આમ.
એદને.
હા. મને વરસાદ ગમે પણ બધું ગંદકી થાય ને નથી ગમતું મચ્છર ને આ
મને પણ વરસાદ ગમે છે. પણ આ જે કાદવ કીચડ ને એ બધું થાય ને એ બધું નથી ગમતું મને.
હા, એજ ને અમારે તો અહિયાં એવું છે વરસાદમાં પાછળ બધું બહુ આમ માટી છે ને તો ત્યાં બહુ ગંધવાળો થાય છે. છે.
હમ્મ.
તો તમારે સોસાયટીમાં તો સારું છે ગેટ છે એટલે નહી કશું આવે જ નહી અંદર.
હઅ હા એ તો છે.
હા અહ રસ્તાઓ આમ તો અમા ત્યાં પાકા બની ગયા છે પણ અમુક ગલીઓમાં છે ને જવા એવું નથી ક્યાંક પડી જવાનો પણ ડર રહે છે ને હમ્મ.
હા એ બી છે નહી હવે તો કેટલો બધો રસ્તા બગડી ગયા છે ને આ તે
હાચી વાત છે આ. હમ્મ ક્યાંય વરસાદમાં તો ફરવા જવું હોય તો એ વિચારવું પડે ને?
હમ્મ.
હમ્મ. શું તમે ક્યાં જવાના છો?
અહીં જ છે હવે. હમણાં ફરવા જવાનું કોઈ પ્લાનિંગ નથી કેમ કે અત્યારે કેટલું વરસાદ ને એ બધું છે નહી?
હા, વરસાદમાં તો ક્યાંય ના જવાય સાચી વાત છે. કંટાળી આમ તો આ વાતાવરણ સારું હોય આમ બધું. કુદરતી દ્રશ્યો અને ગ્રીનરી જોવાની મજા આવે પણ હવે પછી બહુ વરસાદ હોય તો પછી તમે પાછા પણ આવામાં તકલીફ રહે ને તમને.
હા, એ તો છે.
હમ્મ. તો અમારે ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે કે શું એવું લાગી રહ્યું છે.
ના, ના વરસાદ વધારે નથી, નોર્મલ જ પડી રહ્યો છે. પણ આમ સારો એવો પડી રહ્યો છે.
હા. વરસાદ ના આવે તો-તો પછી આપડે કઈશું પણ શું હે. તો-તો બિચારા ખેડૂત આપ જોબ કરનારાને તો ચાલે પણ જે લોકો ખેતી કરતા હોય એ લોકોને તકલીફ પડી વરસાદ વગર તો.
હા તકલીફ તો ખરી હો બાપા.
અરે અમારા વખતે તો વરસાદ પડતો ને જયારે અમે નાના હતા ત્યારે બહુ મજા આવતી. હમ્મ.
હા એ તો છે. હું બી નાની હતી ને ત્યારે વરસાદ બહુ સરસ પડતો, ને મજા આવતી તી તી વરસાદમાં ઈ ટાઈમે. અને અત્યારે તો કંઈ એટલો બધો વરસાદ પણ નથી પડતો.
હા અમે તો છે ને હોળી બનાઈએ વરસાદમાંને પછી એને તરતી મૂકીએને.
અહ હુલીઓ બનાઈને પછી બધે છતાં કરે.
અમે બી નાના હતા ને ત્યારે બહુ મજા કરતા તા.
હમ્મ. મારે પ
સ્કૂલે થી આઈએ, સ્કૂલે થી આવતા પલળીએ, આ તે બધું બહુ મજા આવતી તી તી.
હમ્મ. ગરમ-ગરમ ભજીયા ખાવાના, પછી ફરવાનું વરસાદમાં સારું લાગે.
મકાઈ, બાફેલો મકાઈ આ તે.
હા ઈ તો છે જ.
સો જ નથી રહ્યા નહીં ને આમ બાળકોને, હવે આ બાળકોને કંઈ એ રહ્યું જ નથી. પેલા જેવું વરસાદની એક્સાાઈટમેન્ટ, આ તે.
ના, ના સાચી વાત છે. હવે એ લોકોને તો હવે શું મોબાઈલમાં જ વ્યસ્ત તો થઈ જાય એટલે શું. મોબાઈલમાં જ વ્યસ્ત થયેલા હોય છે તો શું કરવાનું.
એજ ને પેલા જેવું હવે એ લોકો ને આમ એક્સ
હા.
હા, એજ ને.
સાચી વાત છે. અમે તો હવે વિચારીએે છે કે ક્યાંક ફરવા જવું છે અમારે પણ.
ક્યાં જાઓ છો ફરવા?
અહ હવે બોમ્બે જવું છે ત્યાં હમણાં વરસાદ પડ્યો પડ્યો તો પેલા હવે બંધ થઈ ગયો છે તો હવે વિચારી છે કે થોડા દિવસ રજા છે તો ત્યાં જવું છે.
એવું છે?
તમે પણ જોયું હશે ને બોમ્બે તો?
બોમ્બે હું હમણાં બે વાર જઈ ને આઈ. લાસ્ટ ઇયર બે વાર ગઈ તી.
હમ્મ. સારું છે પણ બધું ત્યાં જોવાલાયક છે સ્થળો બધા હમ્મ.
હમ્મ. ત્યાં પણને આમ ફ્રીડમ ને બહુ મજા આવે ત્યાં બધું પબ્લિક બી એટલું મસ્ત અને પહેલા કેટલું બધું મસ્ત થઈ ગયું છે હવે તો.
હમ્મ. સાચી વાત ફ્રીડમ તો સાચી સારી વાત છે કે તમને સ્વતંત્રતા ગમે. પણ વધારે પડતું ઓવરમાં સ્વતંત્ર પણ ના રહેેવાય ને.
હા એ તો છે.
હમ એ તો
હમ
હ. તમને શું કેતી કે હું કે મુસાફરીમાં મારે બી જવું છે તો મારે ઓનલાઈન ટિકિટ ક્યાંથીક વાર આવવાની રહેશે?
ઓનલાઈન તમે છેને મેક માય ટ્રીપ છે એની પરથી તમે કરી શકો છો. તમને સારું એવું રહેશે એમાં ડિસ્કાઉન્ટ પણ તમને સારું એવું મળી જશે. અને તમારી જોડે કોઈ પર્ટિક્યુલર બેંક ના જો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હશે ને, તો એ પણ તમને સારું રહેેશે.
હમ હમ સાચી વાત. મારે તો બધી તૈયારી કરવી છે, મુસાફરી માં વતે કેટલું બધું ધ્યાન રાખવાનું ને કેટલી બધી વસ્તુઓ લઈ જવાની જોડે.
હા એજ ને.
હા તો. દવા ના બધા બોક્સ પણ લીધા છે કેમ કે એ જરૂરી. હોય રસ્તામાં તમને કશું થયું, તો તમે ક્યાં લેવા જાવ દવા નજીકમાં કોઈ દવાખાનું હોય તો વાંધો ના આવે.
એજ ને આપણ આપણા શરીર ને લગતી નોર્મલ દવાઓ તો આપણે લઈને જવી જોઈએ જેમ કે દ માથાના દુ દુખાવાની છે શરીરને દુખાવાની તાવ છે આ તે બધું, એ બધું લઈ જવું જોઈએ.
હા એજ તો મેં તો બધું જ તૈયાર કરી દીધું છે મામારા કપડા પછી દવા આ તે નાસ્તા પણ બનાવી દીધા છે.
હા સરસ તો તો તમે બહુ એક્સાઈટેડ લાગો છો.
હા હું તો પ્રવાસમાં જવા માટે તો હું પહેલેથી એક્સાઈટેડ જ છું મને બઉુ ગમે જઉં.
હ આવાારા તો કેવું કેું સાપુતારા છે. ત્યાં જવાની બહુ મજા આવે ખબર છે તમને વરસાદમાં તો.
હા.
હ ત્યાં બધા ઝરણા હોય ને એટલે બહુ આંખું ગમે એમ ત્યાં જવું. હા હા
હવે તો વરસાદમાં હવે તો વરસાદમાં પાવાગઢ છે, સાપ પુતારા છે એ બધી જગ્યાએ જવાની મજા આવશે નહી.
હા ત્યાં મજા આવી જાય.
બોલો. હલો. હલો્ હલો. હલો. હલો. હલો.